હલો
હેલો
હેલો
બોલો બોલો હું કરો હો?
કશું નહીં હે, ખેતર બાજુ આયા.
એવું? શું નવરા બવરા થઇ ગયા કોમથી? પરવારી ગયા?
કોમમાં એ નવરા થઈ ગયા ને. બધી રીતે નવરા થઈ ગયા. તમારે ઘેર ઓલું કોમ છે ખેતનું?
ના ભઈ કોમ પતી ગયો આપણે હકે.
હે
ના ભઈ
કશું એ નહીં આ ખેતર પાણી આયા છીએ.
હે બાકી જરીક ઓલી હતી ને થોડીક સુગંધ આવે એ રોજ બચાવવા.
એવું?
વાહ! બુરાઈ એ ની મિલતા એવું કામ છે.
એવું તો હેડયા કરે તારે બોલો.
શું કરવાનું મને કોને ઝાટકા બાટકા લી આલવાનું?
મારી દોન ઝાટકાવ નવું લાઈ ન.
અ પછી ઝાટકા ના આઠ-આઠ હજાર રૂપિયા તો ક્યાંથી લાવવાનો?
કમ નહી એટલાય?
હે?
નહી પૈસા એટલા?
એટલા આઠિયા આઠ હજાર લાવના.
હમ હમ
બાકી બાકીમાં લાવો પ તમે ફોન સાફ કરી દઉં. ઓ
વ્યાજે આલે હે પૈસા તો.
વ્યાજે ના આલે.
પોચ હજારને છ હજાર બરોબર ને?
એક દિવસ ના બસ હો હો આલવા ને તમે
બધાને હો હો એમ?
હમ અ
કેટલા દાડા?
ગણી નાખો ન. તીસ દિવસને બીજા તીસ દિવસ. બે મહિના આલવાના.
બે મહિના
હમ
હો હો રૂપિયા આપવાના
સારુ હોહો એટલે હોય પણ ચલા દાણા ના હારૂ લોચા જ ને
તમ એટલા ના હો રૂપિયા તો યાર નોકરી બોકરી ની જતા
બરોબર નોકરી બોકરી જાતા નહિ
નિયુ
હવે તો પછી છેેતી બજતી નું કામ ચાલ નહી હો રૂપિયા આવે પણ શું કરે તા
એવું તો તો શાક પોણી ના જતા રહેતાશે નહી
હમાં સાક પોણી બાકીના
બાજીમ
બાછી આપડે કેટલી દબા થાય
બાજરી
હમ હમ
મજી મજી
એવું
હાચી વાત
વેકતા બેગતા નહી બાજરી વેકતા બેગતા નહી
ના ભાઈ નહી વેચતા બાજ ખાવા જ કરવાની છે
ખાવાજ કરવા એમ
હા ચોમાવું થાય
તે તો ત્રાસ તો રહેવાનો જ ને એનું ત્રાસ્ટ
હે
રોજોના તો ત્રાસ તો રહેવાનો
ત્રાસ તો શે કરીયે અને બેજન કરે તો એનામાં દા બધી સાફ કરી બીજા ક શું હોય ને એટલે
એ હાચી વા
એટલે અમે ચોમાસુ બાજરી નહી કરતા બધા કરે એ જ તો જરૂર
ઉનાળામાં બાજરી થાય ચોમાસ
હે
ઉનારું કરીએ છી ઉનારુ બધા કરે છે અમાર કોબ કોબ જન કરે જે થોડા આજકા મશીન વાળા તાર વાળા હોય બધા કરે એમને
ડૉગર બોગર નહીં કરતા હતા
ના ભાઈ
હમ્મ
ચેકની જમીન નહી અમાં જે એવી જમીન હોય ડાંગર વગેર ના થાય.
એવું
હમ્મ
ખેતરમાં ખાતર બાતર નાખી દીધું
ખાતર પણ ઓ નસીબ બધાના
હમ્મ બૂઢિયું બુઢિયુ કરવાના હો
કરવાની ઈચ્છા હતી એ રોજ હાચવું પડે આખી રાત જાગવું પડે
તો એ તો ક મહેનત તો કરવી જ પડે નેય એમનેમ તો કઈ ફળ મળતું હોય.
એને મેહનત તો કરી લઈએ આડી લઈએ.
રોજો હોય એ ખઈ જ જાય.
એક તો રાતે પાહો દાડે હોય તોય ચાલે રાતે તો શું કરવાનું
નહી બહ એકદ વાડે હે.
એવુ
હમ્મ.
બધી અબોલ જ છે.
ઓબાત નહી ઓબત નહી અમારે તો એ લોચા થયા ચોરી કરીને
હમ્મ.
હા એ બે તને લઈ લેવાના રૂપી દેવાના યાર મસ્ત વાડોલું કરી રોજો ભૂંડો ઢોરા બોરા ખાઈ ના જાય એમ
ઢોરો ખાય ના ન
હા એના એ ઢોરો
પોંજરુ બનાવી ના ફરે એવું કર દવ મોટ મોટા જાડા કાપી કાપી ન લાયી
ઉઠાઇન લાવવાનું
ના આવ એ ઝાડો મોટા થઇ જશે એટલે શું પોજરા લેવલ થઇ જાહે હવે એમને જવું નહી એટલે ચાલે હા.
હમ.
પણ કંઈક તો
પેલા જેવા સારા ઓબો નહીં રયા આમતો
બોન પેલા તો એટલા મોટા મોટા પવા હોય. એવી હાકો પડે અત્યારે ચોમાસામાં તો પવન આવે એટલે
હમ
હ વાવાઝોડું આવા હોય અમારે ભણી તો વાદળો આવી ગયા છે.
એવું.
ઓ વરસાદની તૈયારી શે હવે બોલો
વરસાદ કહેવાય છે ખરો પણ પડતો નહી હારો
તમાર ભણી કેવું વાતાવરણ શ
અમારે ભણી એવું જ છે આ વાદળ આવે જાય તો કાર આવે પવન તો ચાલુ જ છે.
એવું.
હમ.
હા અમે તો જમી બમી લઈએ આવ જમી બમી ને ફોન કરીએ પાછો. ખાવાનું થઇ ગયું છે.
હાર ખાઈ લો હેડો પછી ફોન કરો.
હમ.